આવે છો? બોલો બોલો. શું કર્તા હતા.?
કઈ નહી, જો ને મમ્મી હવે જમવાનું બનાવે છે. એટલે એ બધું કામ કરતી હતી.
હા હા સરસ સરસ મમ્મી પણ હમણાં આવી હતી, કે તું બનાવે છે કે નહી? તું ના. આજે નહી આજ એક્ઝામ્ પરીક્ષા પતાઈ ને બેઠી છું--. થોડો આરામ કરીશ.
બરાબર છે હવે, અમે લોકો જ વિચારતા હતા શું બનાય? એટલે આ ગરમી ના લીધે ભાવતું નઈ, ઉનાળામાં
હા! મમ્મી એ તો રાજમા પલાળ્યા હતા. એટલે રાજમાને એ ભાત બનાવશે.
બરાબર છે.
બોલો બોલો.
બસ કઈ નહીં અરે એવું નહી, અરે ચાલુ થયું છે વેકેશન તય વેકેશન માં હવે કઈ જોવુ એમ.
ઉતારા ઉનાળામાં તો બધા મોટા વળી પાછ જાય
હા. સાચી વાત વોટર પાર્ક ને બધી જ જગ્યા આવે જાય.
હમ જોકે અમદાવાદ રહતા હોય તો તો અમદાવાદમાં તો કછી સ્નો પાર્ક છે. પછી સ્કેટિંગ સ્કેટ ગ પાર્ક છે પછી બધું અલગ અલગ જગ્યા બ કાંકરિયા તળાવ છે કેટલી બધી જગ્યા ત્યાં તો
હા એ વાત છે વ સ હ. એ વાત છે. વલ્ડ ને બધું હોય છે ને ત અત્યારે અમદાવાદમાં આઈસ વર્લ્ડ ને બધું કેટલું બધું છે.
હા હ એટલે અમદાવાદમાં રહતા હોય તો મજા આવે આપડે તો નથી કરતું એટલે
હ એજ અને વરે વરીને આનંદ માં જ સારું છે ગીધું હતું એમને
ત્યાં ખાવાનું વધારે છે. ફરવાનું એટલું નથી પણ ખાવાનું બહુ શ ખાવાનું અમે અહિયાં ગુજરાત ના તો બહુ જ
બઉ છે એમે અરે હું તો કવ આપ આપડણે ભણ્યા ગણ્યા ને થોડું ભણીને આપ આપણે કંઈ ખાવાનું મસત નવું લાવ ને તો કમાઈ જાય જાય આપડે હા તો અવે કીધું કેમ અહીંયા ગુજરાત ચાઈમાં તો બધા ખાવાના શોખીંગ એટલે નવી ડીસ્ક એટલે પબ્લીક ખોડી થઈ જાય ટેસ્ટ બેસી જાય તો
હ આપડે સુરતનુ તો કેવ જ છે. ખાાવુ પીવું અને જલસા કરવા એવું કઈ થતું લહેરી અમે લહેરી લલા ખાવાનું પીવાનું જલસા કરવાનું બસ
બરા બરાબર છે.
ખાવા પીવામાં જેટલા જાય એટલા પૈસા ઉડાડે હ એ લોકો ખાવા પીવા
બરાબર છે તમે કઈ જવાના વેકેશન કરવા
વેકેશનમાં વિચારું છું કે મારા મામાના ઘરે જઉું
હમ અમે લોકો હા બરાબર છે. બવ હા હા હા હા હા હા હાએક બેઠા હવે આવે છે અવાજ
તમે ક્યાં જશો આ વખત
ઓ તો કઈ નહી અમદાવાદને એ બધો જ અધ્યાય ગઈ હતી અત્યારે બધે સારું છે તય અહં
જઈ આવવાનુ ફરી અ વેકેશન પડી જ જાવો છે તો પછી
હા બરાબર છે. ના
મજા જઈ આવવાનું ફરી એ જ કઉ છું એમા મજા આવતી હોય તો તો ફરી જઈ આવા
અ અરે એ તો બધા ભેગા થવાના હોય ને તોજ મજા આવે એમ
હ આપડે ઓ બેનપણીઓ નું બધું આમ તો બધા ભેગા જઈએ ને બેન પણી ને બધા તો મજા આવે વધારે.
હા બરાબર છે એ વાત સાચી છે પણ આમે અમે લોકો કેવું સાત આઠ પંદર એક જણા ગયાતાંને એટલે અમને બહુ જ મજા આઇ હા આ તે સારું છે ત્રણ દિવસે ફરવાનું એમતો ચાર દિવસ આખા જોઈએ આમ તો મજા આવે
હમ ગમે ત્યાં જઈએ ને ટાઈમ ક્યાં જતો રે ખબર જ ને આપડે આપણને કોઈ ટાઈમ ખૂટે
હા અરે સાચી વાત કરી અને પણ એવું નહી ફરવા જઇયે ને એવું થાય કાશ અઇયા ઘર હોત આપડું અને પછી થોડા ટાઈમ એવું થઈ જાય ઘર તો ઘર જ હોય ને આપણું યાાર
દોનિયા નો છેડો ઘર ઘર વગર ના ચાલે એટલે ગમે ત્યાં જાવ થોડા દિવસ સારું લાગે પછી ઘર યાદ
હા આપણને એવું થાય કે અરે યાર નવું નવું છે ને એટલે ગમે પછી થોડા દિવસ ઘર જવું છે પાછું આપડે
હ એવું જ થાય છે
હમ એટલે એન કરતા તો સારું જ છે આપલું ઘર જેટલું ઓછું અને એવું નહી ઘરે જ જેટલું દૂર રહી ને પછી પાછું જવાનું તો સારું ગમેય ખરા આપડને
ઘરમાં ને ઘરમાંય નાખો અને ઘરની બહારય વધારે નાખ ગમે એવું છે અત્યારે પણ કરે કરીએ શું આપડે અત્યારે કશે જવાય એમ નથી બસ આ યુ
યુધ ચાલે જવા યુદ્ધ નું તો તો અત્યારે કેટલું બધું ચાલે છે
એ જણ કેટલું આમ કેટલું આ જોવોને પેટ્રોલ ન ગેસ ના બધામાં કેટલું
હા એ વાત તો સાચી છે. એમાં વેકેશન માં જવાનું એટલે ભારી પડી જવાનું હો
હ અત્યારે લોકો એટલા ફરવાનું પ્લા મતલબ ફરવાનું કઈ પ્લાનિંગ નહી કરતા કે કશું થઈ ગયું તો ગમે ત્યારે ગમે ત્યાં થઈ જાય તો એટલે કોઈ બહારએ નથી નીકળતું.
સાાચી વાત છે અને ફરવા જઈ ને તો કઈક કઈક થઈ જાય તો કોને લોકોને એવી રીતે બીક થે ને.
એટલે જ તો નથી જતું કોઈ.
અને અત્યારે વેકેશનમાં જો એક એક દિવસ માટે જશે એ લોકો
એવું છ નજીક નજીકમાં જ તોશે
હા હા હા અને એવું કોઈક ને એમ થશે અયારે આ ઘયા તો ધયા અને કઈક બીક લાગશે તો
એ તો છે જ. પણ ગમે તારે ગમે તે થઈ સગે કઈ ન કી ના કવાય બે તો કઈ થવાનું હોય તો પછી ઘર બેઠા થઈ જાય.
હાચી વાત છે એ તો જો લખેું છે થવાની નુંજ.
હા પણ હા હ પણ જો કે મહારાજ જવું છે વેકેશન રજાઉ પડે
હા બધા આ આ ટાઈમનું બ બધા વેઇટ કરતા હોય કે યાર કઈ જવાનું કેવી રીતે જવાનું એમ.
હા આખું અહ આખું દુ આ છો મહિના એ લોકો કામ કરી કરીને ભેગું કરે અને પછી ફરવા જવાનું ટાઈમેં આવું
હાછી વાત છે એ તો.
એટલે જવું તો છે મારેજ
હમ્મ બધાને એવું છે યાર કે ક્યારેક ગરમી થી થોડી મુ ફ્રેશ ને બધું થઈ જાય.
હા ક્યારે કોઈ લઈ જાય.
હા, બાય. એ માટે છે.
હઉ ને જયશું કોઈ દિવસ.
હઓ.
હું તો જે ને અહ વરોદરા વડોદરા હતા પી વંડરલેન્ડ ગઈ હતી ત્રણ વર્ષ પેલા એટલી મજ હા એ તી ના બોજ મેડ મળીતી.
તહીંયા રાઈટ્સ પણ બહુ બધી છા.
હમ આપણ ને મજા આવે રાઇડસ ને એમાં. પણ આપણા આપણા મમ્મી પપ્પા નાને ના ગમે એ લોકોને બીક લાગે કે કઈ થઈ જાય તો.
હ અને અમુક જગ્યા બેસમાં પણ ના દે આવું થઈ જશે પેલું. થઈ જશે એવું આપ
હા જોકે મેળા મય આપડે તો એવું જ હોય કે મોટા ચકડોળમાં ના બેસાય ઉપર થી પડી જવાય બીક લાગે
તો પણ મને રાઈટસ બહુ ઓછી ગમે તે ઈઝી હોય ને મ મેળામાંને બેસતી
મને તો બહુ જ ગમે આ બધી એ રાઈડસ અરે પેલું આતા બન તો એંગરી બર્ડ કરીને એક રાઈડ હ રાઈડ ન આપડા હંગ્રેબર્ડ માં કેવું પેલું આમ ખેંચી ને મારે
હા.
એવી રીતે તે આપણને આમ લટકાવે પછી આમ ઊંચા લઈ જાય પછી પાછળ ખેતા ને પછ
ઓહ ઓહ ઓ બરોબર છે.
હા.
હમ બરાબર. બચ છે. અમને એવું જ છે મને હું તો નહી જતી પણ મેં છે ને બહુ બધી રાઈડ્સ કરી હતી મારા ફ્રેન્ડ જોડે ગઈ હતીને તો બ આમ જેમ ફમે ને એવી જ રાઈડ્સ કરી હતી એ.
હા હા. મજા આવે પણ જોકે મેળામાં જઈએ ને. તો મેળામાં રાઈડસ આવે છે ને તો મજા આવે કેમ કે ત્યાં બધાના રાઈડસમાં બે બેઠ પેલા જો એને જ આપણને
હ હા એ વાત છે પણ મને તો પહેલાથી જ રાઈ જવું બીખ લાગે એટલે નહી ગમતું.
એ ના ગમતું એ તો પછી વીક લાગે બે પહેલી પહેલી વાર બેસે ને તો
હા.
મને તો બહુ ગમે પહેલે થી જ મને તો બહુ શોખ છે.
હા અમુક લોકોને હય કે પહેલેથી એ લોકોને બહુ બધું સોખ હોય એમ
હા.
આમ લોકો બધીમાં બેસે
એ જના બ.
હા. તારી ફ્રેન્ડ સે ને ટોળા ટોળા ને એમજ એમને બો મજા આવે એમ. મન કે બેસ મે ક ના ભાઈ ના.
ટોરા ટોરા છે પછી પેલું મોટું ચકડોળ છે પછી હોડકું, હોડકામાં તો બો મજા હોડકું આમ ઉપરથી નીચે જાય એટલે પછી આપડે હવ આબ એ થોડુંક ફૂલ સ્પીડમાં જાય કે આપડ હવામાં બ-બેઠા હોય ન તો હ માં ઉડીયે.
બરાબર છે, બરાબર છે. એકદમ બાર બરાબર કીધું. મને તો એવું થાય ક અરરર કઈ જ પડી ના જવ તો સારું છે.
કશુંય ના થાય મન તો બો મજા આવે. બોલો આ વખતે તમારો શ્લુ-શું પ્લાન છે?
કાંઈ નઈ મારું એવું જ પ્લાન છે એક બે ત્રણ આ પેરેન્ટસ આપણને જવાના દે આપડું બર્ડ વોટચ છે, હારું છે એટલે તો કે એક જ દિવસેમાં જઈને આવતા રેજે એવું કે છે હ જોજો.
મન તો એમય નઈ જવા એક બે દિવસમાં.
અહ હવે જોઈએ છે શું નઈ શું નઈ પ્લાન
ગમે ત્યારે ગમે તે થઇ જાય છે અત્યારે
હા, એ વાતય છે.
એટલે કઈ વાંધો નઈ. એટલે કઈ એમ તો ના ના પાડે. પણ એકલું એકલું જવાન ના પાડે. બેનપણીઓ જવા બેનપણીઓ જોડે જવાન ના પાડે કે કોઈ મોટાને લઈને જાવ. એટલે પછી વિચારવું પડે કે ક્યાં લઈને જઈએ કેમ કે એ લોકો આવે એ લોકોન ટિકિટનો ખર્ચો કરીએ પણ એ લોકો રાઈડ્સમાં બેેસે નઈ આપડે હવે કોઈ મોટું આવે આપડી જોડે તો.
હા, બરાબર છે.
ખર્ચો માથે ના પડે પછી?
હા, એજ ને.
એટલે વિચારવું પડે ક્યાં જવાનું.
હા.
વિચારીશું હજી તો.
હા, એ વાત છે.
અ હું તમન કોલ બેક
હા હા. સારું સારું સારું.
બાય.
બાય.